હલ હલો હલો હલો
હાલો
બોલ
હલો
અવાજ કપાઈ તમારો સાહેબ
મારો અવાજ કપાય છે.
હવદા આ ટાવર નેટવર્ક જતુરાયુ-
હલો હલો મેટ નહી આવતું.
ઓ બોલો બોલો આયુ આયુ બોલો બોલો
બોલ શું કે ફોન ન કરલો
હવે દા આમે કો કોંદ દ નાખલાને
પાંચ હજાર નાખી આલુ નોકરી કરી છે તારે તો પાંચ હજાર નાખી આલુ
હો તો નઈ નોકરી આવી જએ બોલા ને
હા તમે શું શું કરેલું હે
મેં તો દસ પાસ ફરી દસ પેલા વેજડર કરેલું દસ પાસ કરેલું એ ફરી મશીન કરેલું શંત કળલ
હા તો અરે ઇન્ટર લઈ લો ફોનથી બરાબર ડાયરેક્ટ
કસો વાંધો નહીં પગાર કેટલો પેલા એકોપેલા
પગાર એલિસ પંદર આલિસે
અરે પંદર તો વાળા મને એપ્રેન્ટિક્સ વાળા હાલે
હા તો એવું છે પંદર જ એક હપન્ટિકસ વાળા આલે
વવેદ
તો પ પંદર વાળો બોટલ નઈ હાલતો ને પંદર વારો મહિને બોટલ તો નહી હાલતો ને હું મહિને બોટલ હાલ દઉ ખબરને
એવું એમ
હા
કશો વાંધો નહિ હું પીતો નહી એટલે બોટલ ની જરૂર નહી પડતી યાર
એવું
હા
હા તો શું કરીએ બોલો તમે કહો આવશો કે નહી આવો.
વીસ વીસ હાલતા અઈ તો આઈ જવો કાલથી જ
એવું કરો તો વીસ રાખો હેંડ
હસો હતા એમ
બોલો, તો તમે શું શું કરેલું છે?
મશીનરી, સી એન સી
બોલવું પડે
હા, પાચ
શું? અવાજ કપાય તમારો
બધું બધ્ધું જ કરેલું છે, એમાં સેને સી એન સી
એવું, કેટલા ડ્રાફ્ટમાં કેટલા મશીન આવે?
હા,
કેટલા મશીનરી આવે એમાં?
તે પાંચ દસ
હું તમને પ્રશ્ન કરી રહ્યો છું.
એવું છે.
તમને આવડે છે, હ, તમને આવડે છે.
હા, હા, સી એન સી મિલિંગ
હા, એવું છે.
ડ્રલિંગ, પંચિંગનું, સેપર.
એવું છે, આમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવું ત કેમનું કરવાનું? ઓનલાઈન ટ્રેડિંગ કરવું ઓય કેમનું કરવાનું?
ની આવડતું સાહેબ.
તો ભાઈ તમે કશા કામના નઇ ઓનલાઈન ટ્રેડિંગ જ કરવાનું. હ, મારા હ જેવતી પેલી ત પડે જીવતી. ટેડિગ કરવા આય, હા એતે અગર શું કોમના બાપનુ. પૈસા તમે તો પૂરો પેલા એમહો ડુંબાડો હો.
હારા હું એમ કઉ કે આઈ ટી આઇ માં કયો બાપો ટ્રેડિંગનું શીખવાડે.
ના આપડે આઈ ટી આઈ કઈક જરૂર શે તમે કહો કે આઈ ટી આઈ મે કરેલું હે. મેં તમને થોડું કીધું કે આઈ ટી આઈ કર કર કરેલું કે નહી, મેં તમને પૂછ્યું ખાલી કે તમે કેટલું ભણેલા છો, તમે તો આઈ ટી આઈ લગીન પોચી ગીયા તા તો. મેં તો આઈ ટી આઈ નું પૂછ્યું જ નહી.
તમારે પેલા કેવું જોયે ને કે તમારે કંપની સાની છે એમ.
હવે તારે તને ખબરને તારે પૂછીને જે કે ક ક ડાયરેક્ટ પૈસા જ લે લેવા હોય.
કા બતમ. પૈસા જ લેવાના અલા તો પૈસા માટે તો નોકરી કરવાની એમને એમ થોડી નોકરી કરવાની.
ઓકે, જાજારા સાફ કરવા માટે વીસ હજાર આલે પહી તમે શું કરશો?
કર નાખીશું એમા આપણે કશું શરમ નઈ.
તો કાલથી ચાલું કરવું હે સ્વચ્છતા અભ અભિયાન હાલ પાચ ટકા કાલથી તમારું નોમ લખાવી દઉ. જતા રેજો જાજારા સાફ કરવા બધાના ગટરો સાફ કરવા જતું રેવાનું, બરોબર વીસ હજાર પગાર હાલીસ હ, તમને કોક પૂશે કે આ. આટલા જોઈતા ત ડાયરેક્ટ તમે પૈસા જ કહી દો કે હા, આટલા જોઈએ. હ, પણ જોતા નઈ બસ સેની નોકરી હે.
હ, હું તમને વીસના તીસ હાલીસ તીસ આવે વીસના તીસ
હા, તો ગૂગલ પે માં નાખી દે તીસ સે.
આ અ આ અ એ તો એવું પગાર પેલા એડવાન્સમાં કોણ હાલે રૂમ પર જવું પડે એન માટે
અમારેમાં પેલા એડવાન્સમાં કોમ અ પગાર પડવો પડે તોજ કોમા આગળ થાય.
હા, તો પહી મારામાં વીસ નાખી દેત જો તારી રીત ની જતો વેલા.
પેલા અમારે તો, અમારામાં નિયમ ઊંધો હે. પેલા ફોન કરવા પઈ પૈસા આવે તમારે એવું છે, જ નઈ તમે સર્ટિફિકેટ બતાવો.
હા હા અમારે હારતા વોટ્સઅપમાં મેસેજ કરો મને મોકલું એ લાહું.
હલો.
વોટ્સપમાં મેસેજ કરો એટલે હું મોકલું તમને બધું.
વોટસઅપ માં મેસેજ કરો એવું, હા હા. હા બિજી નોકરી જો હે.
ના, ના અતાર તો એક જ. હ હ એ ચાલુજ છે, મારા એ ચાલુજ છે મારા
એવું એ આપડે અલગ રાખી. કે અલગ હ એ લોકો એક રૂપિયા આલે તો આપડે પાંચ રૂપિયા આલીયે.
એવું છે. હા, કશો વાંધો નહીં પાર્ટનરશિપમાં ખોલ નાખી, તા.
હા, ખાલી એક કામ કરવું પડે તમારે મોદી નંબર લેતા આવો પડે તમારે.
એવું છે, એમ.
હા મોદી મોદી ફોન કા મેસેજ કરવાનો એવું ખાઈ લીધું. પ્લાને તો પોચ રુપિયા આલે અનેના આલે તો તમે પોચ રુપિયા મને હાલવા પડે.
એમાં આદત છે, વાંધોને એમ ભી કરું મેંસેજ.
એવું એ તમાર દાદા એતો વીસ હજાર રૂપિયાની જરૂર શું પડીયુ. મોદી ન ફોન મારન વીસહજાર, વીસહજાર હુ વીસલાખ રૂપિયા મોકલાવશે.
ના, એટલું બધું નઈ બનતું આપડે માપનું બને તમારે વાત
જાપાઈ ત્રણ-ત્રણ નંબર એકક્સઅપ કેમ નોકરશે.
દુરના દાદા થાય નજીક
તે દૂરના દાદા હે, તો તમારો નંબર કેમનો એક્સેપ્ટ કરશે.
આતો પેલું કેવું રેલવે- સ્ટેશન ચા વેચતા તા, ને તમે ચા પીવા જતા તઈ એટલે ઓરખે છે.
તમાર ઉંમર કેટલી?
અમારી પંચોતેર વરસ પંચોતેર.
તો તો તમાર બે છોકરા હશે, હેન.
નાના બે નહીં ચાર છે, હા. અ તારતો એક તમારથી મોટો છે.
એવું.
હા.
કેટલા વરસનો.
પચ્ચી.
પચ્ચી વરહ નો હે, એવું.
હા.
તો તમોન દાદાન જ ફોન કરોન કે પૈસા આટલા જોઈએ, જરૂર પડી મોકલાવોન.
એ દાદાન કહું સુત ખરો દૂરનો સંબંધ છે, એટલું બધું નહીં
તો તમાર મેસેજ કેમનો એક્સેપ્ટ કરશે એવું કવું. તો પ્રોફાઈલ ફોટો ક્લીન કરશે હે. મેસજ નહીં જોતો હોય પેલી સંડા એ એગાડી તમાર છેન પેલું જાજુ ધોવાવાળી હશે નએ તમને એમ ફોન એક્સેપ્ટ કરશે.
હા એવું છે, હારતો એને ફોન કરું.
એ તો હે.
અમે અમે તોઆ બધું નઈ જતું કસો વાધો નઇ તો આપ
પેલી વીસી બાકી રઈ જઈ નઈતર કોલ રિજેક્ટ કર. હ બોલા શું કહા બીજું બીજું મજામ.
બસ મજા ખાઈબઈના
હઉ ખઈબઈ ન આયા.
શુ બનાયું.
ખાવા બનાયુ નહી મગ પુલાવ ખાધો હે.
એવુંહે.
હઉ એ પાસો ઉતરી ગેલો તે પાછો આલવા ગયેલો. તે પૈસા પાછો લઈન આયો પેટ ધરઈ ગયું એટલી વારમાં તો.
હ હા દરબાર દરબના.
અઉવે એ દરબાર ન.
હા.
બોલા હું કોહો ખેતી કરો હો કી ખેતી કરો હો ખેતી.
હોવે આ ખેતર માં બેહી રયા પોની વારી એ.
પોણી વારો હો.
હા.
કયા ગડી આવ્યું ખેતર તમારું?
ઉત્તરસંધા ચોકડી આઈ જાય.
એવું અમાર તો ખેતર તલાવની બાજુ મજા આયુ જો લીલોત્રી જો હા હા હા હા હા હા.
હા હા એવું
એક નંબર લીલોત્રી આમ જરૂર નહી પડતી ઓટોમેટિક વધી જાય હ.
હા
એક બિયો નાખો તો હજાર બીયો થાય એવું હે
એવ એમ?
હા હવે નવ બીયારનલા
એટલે તમારું તો નહી ને?
હા ના લ એ તો કેવું હ એક બીજો ના હ પ્રાંડ અમારી ન આ પ્રાંડ અમે લ મેરીન ફ્રાન્સ થી લાયા.
એટલે કઈથી મંગાઈ જાપાન થી?
ક હા મેડ ઇન ફ્રાન્સ જાપાન મેડ ઇન ફ્રાન્સ જાપાન થી લાયા હા. એક જ બિયો નાખવનો એના તાકાત હોય ને એટલા બ બયા રન થાય અરે હે? હલો હલો. હલો
હલો
હલ્ હા બોલ
હલો હમારે એક કંપની અમારે અમારે એક કંપની ચાલુ છે તમારે આવું એ તો
કઈ?
જાપાની તેલની
એવું છે?
હા
ના અમાર કંપની ચાલુ છે ઓલરેડી
કંપનીમાં વર્કરો કામ કરતા હશે એમને કામ લાગશે એડવર્ટાઈઝ મોકલી દેજો મો
ના ના અમારે વર્ક નહી વક વર્ક રહ્યો છે.
એવું તો એમને કામ લાગશે એમના હ એમના એમના
હેલો હાલો હલો હેલો અવાજ આવે હૈ? અવાજ નહી આવતો? હલો હલો હલો ચેક ચેક માઇક ચેક હલો જ